હલો
હેલો કેમ છે
બસ મજામાં. તમે કેમ છો?
બસ મજામાં. હમણાં ઘણા ટાઈમ થી વાત નહોતી થઈ તો મે દુ લવ ફોન કરું શું ચાલે છે
બસ જો સવારના કામકાજ કરી બપર આરામ બરામ કરીને ફ્રી થઈને બાર બેઠા તકી દું સારું તમે કોલ કરી્યો તો થોડીક વાર્તા કરીએ આપડે વાર્તાલાપ કરીએ
હા હા બરાબર બસ જો હું પણ હમણાં શાકભાજી નેવું લેવાનું હતું તો લઈને આવે બધું કરિયાણુંને, અરે કેટલી મોંઘવારી વધ વધી ગઈ છે નહીં આજકાલ, મતલબ પાંચસોની નોટમાં તેમ થાય કે તરત જ ખાલી થઈ જાય છે.
હા, તમે ક્યો છો ઈ વાત બહુ જ સાચી છે, કે પાંચસો રૂપિયા અત્યારે તો કાઈ દેખાતું જ નથી. પાંચ રૂપિયા બરાબર તમે કયો ને તો પણ ચાલે એમ. કે પાંચસો રૂપિયામાં કાઈ આવતું જ નથી, ને મોંઘવારી એટલી વધતી જાય છે, બેરોજગાર લોકો પણ એટલા વધતા જાય છે, કે ઈ લોકોને રોજગારી મળતી જ નથી, કે એમાંય અત્યારે તો વરસાદ નો પ્રોબ્લેમ છે, કે કયાંય વરસાદ આયવો જ નથી એમ. જો વરસાદ ના આવે તો ખેડૂતો શું કરે બિચારા, કયાંય પણ વાવણી ના થાય ને આપડે પણ ખેડૂતોને વાવણી થાય ને બધું ઈ લોકો શાકભાજીને બધું પકવશે તો જ આપડે કાઈક ખાઈ શકશું. અને બધાને ધંધો પણ ખુલશે. બાકી ગરીબી છે ઈ તો ગરીબ લોકો ઓર ગરીબ થતા જાય છ અને અમીર લોકો ઓર અમીર થતા જાય, વચલા માણસોને જ પ્રોબ્લેમ છે. ગરીબ લોકો છે, એ તો ભીખ માંગીને પણ ખાઈ શકશે. ઈ લોકોને ભીખ માંગવાવામાં પણ કાઈ શરમ નહી આવે, ને અમીર લોકોને તો કાઈ પ્રોબ્લમ જ નથી, એ લોકોને પૈસા ફેંક તમાશા દેખ, વચલા લાપડા જેવા માણસો પીલાય, કે નો ધંધો હોય કે એના આપડી પાસે પૈસા હોય કે ધંધોય નહીં, અને આપડે તો કાઈ ભીખ માંગવા તો જાવાના પણ નથી. તો તમે શું ક્યો છો?
એટલે એવું જ છે મતલબ કે ઓમ રોજિંદી વસ્તુ હોય ને, ચલો આપડે એમ થાય કે ખોટા ખર્ચા નથી કરવા, કે પિ ક્ચર જોવા નથી જવું, આપડે એ બધામાં ન વેડફીએ પણ જે રોજબોરોજની વસ્તુ છે, તો મતલબ જે ને બધું જોતું હોય તો લેવું જ પડે એમ, અને મને એવું થાય કે આમ કેટલું મહેનત કરી-કરીને આપણે કમાણી કરીએ ને, પન પાછળ એવું થાય કે કઈ ઇન્વેસ્ટ કરવા માટે કે આપણે એવું પ્લાન કરીએ કે કરવું છે કઈક કૈક, મતલબ બચત કરીને પછી રોકાણ કરીએ કે જેથી ભવિષ્યમાં કામ આવી શકે. પણ એ બધું છે ને વિચારમાં જ રહી જાય છે આમ, આપણને એમ થાય કે રોજેરોજનો ખર્ચ ચો જ એટલો વધી ગયો છે ને કે એ સેલરી જેટલી પણ આવે ને એ બધું એમાં જ જતું રહે એવું લાગે એમ. અને આ તમારી વાત એકદમ મને સાચી લાગી, કે જો વરસાદ ટાઈમે આવી જાય તો શાકભાજી ને બધું પાક ને અનાજ ને બધું ઉગે તો આપણને સસ્તા માં મળે. હવે ડિમાન્ડ તો એટલી ને એટલી રહેવાની, કેમ કે ખાધા પીધા વગર તો ચાલવાનું નથી. એટલે જે શાકભાજી નો અનાજ જોઈએ છે, તો જોવાનું જ છે, અને જો સામે એટલું પ્રોડક્શન નહીં હોય તો પછી એ તો મોંઘું જ થવાનું છે, એટલે અલ્ટિમેટલી મતલબ આપણે જે મિડલ ક્લાસ લોકો છે એને તકલીફ તો પડશે જ.
હમ્મ, તમે ક્યો છો એ વાત ચોક્કસ એકદમ સાચી છે. કે આપણેે રોજ ખર્ચો જે રેગ્યુલર થવાનો છે એ થવાનો જ છે, દૂધ, છાસ, બકાલા એના વગર આપડે ચાલવાનું જ નથી, બીજું તો આપડે સમજી શકીએ કે નો પિક્ચર જોવા જઈએ કે નો બહાર ફરવા જઈએ, કે નો આપડે બહાર ખાવાનું ખઈએ ઘરે પણ ખાવાનું જ છે, પણ બહાર ખાવાના ખોટા ખર્ચ આપણેે ના કરીએ એમ. પણ આપણેે અત્યારના જમાનામાં એવું છે કે આપણે કાઈ બચત ના કરી શકીએ. વસ્તુ તો જે જોશે એ બધા તો કાઈ ચાલશે જ નહીં. અને સેલેરી છે તો આપડે ડાયરેક્ટ પેલી તારીખ આયવી કે હપ્તા ઉપડી ગયા, ને બાળકોની ફી ભરાઈ ગઈ, ને બાળકોની જે સ્ટેશનરીને લગતી ખર્ચા હોય અને અમુક ઘરમાં તો અહ ઘર ઘરડાં લોકો હોય એટલે દવાઓમાં પૈસા જાય. અને બાળકો માંદા થાય તો આપડે દવા લેવી જ પડશે, એમાં તો કાઈ ચાલશે જ નહીં, એટલે આપણે એમાં તો કઈ એમ ન થાય કે ચાલો બે દિવસમાં આપણા બાળકને સારું થઈ જશે એક તરીકે આપણે મા બાપ તરીકે હોય તો પણ આપને એમ થાય કે ના આપડું બચ્ચું જલ્દી સાજું થઈ જાય ગમે ત્યાંથી ને મા કે બાપ હોય. ઉધારા ઉધારી કરીને ઓછી ઉધારા કરીને પણ એમ થશે, કે ના મારા બાળકને હું જલ્દી સાજું કરી લ એવું કે આપડે? પૈસા વગર તો ચાલવાનું જ નથી એટલે તમે શું કો છો?
એટલે આ તમે જે વાત કરી ને કે બાળકોની તો કેવું કઈ આપણને એમ થાય કે. આપણા બાળકો હવે પેલાની જેમ મતલબ પેલાના માતા પિતા પાસે પાંચ છ છોકરાઓ પોતાના હતા. એટલે લોકો એટલું બધું ધ્યાન ના આપતા અને ત્યારે એટલી કોમ્પિટિશન પણ નહોતી માર્કેટમાં. હવે આજે આમ આપણને કેવું થાય કે આપણા છોકરાઓને સારામાં સારું એજ્યુકેશન આપીએ કેમ કે લોકો ભણેલા ગણેલા હશે, તો જ સારી નોકરી મળશે ને કોમ્પિટિશન જ એટલી હશે મતલબ એ લોકોના જમાનામાં તે લોકોને સારું એજ્યુકેશન આપડણે આપવું જ પડશે. તોવે એ એના માટે આપણે સારી સ્કૂલમાં મૂકીએ એનો પણ વાંધો નથ. એને સારું એજ્યુકેશન મળતું હોય તો. પણ ખબર છે આજકાલ તો મતલબ કેવું કે સાઈડ ના ખર્ચાઓ છોકરાઓના કેટલા વધતી જાય છે જેમ કે એના યુનિફોર્મની ફી એના ટ્રાન્સપોર્ટેશનની ફી અને બુક્સની ફી આટલું બહુ જ વધી ગયું છે પ્રાઇવેટ સ્કૂલમાં. એટલે આમ જાણે સ્કૂલો વાળા ને પણ કેવું કમાણીનુંું સાધન મળી ગયું હોયને એની જેમ એમાં પણ કેટલું બધું કમિશન એ લોકો લે છે બુકમાં ને યુનિફોર્મમાં. એટલે મને એવું થાય કે ના ભણતર માટે આપણે જો સારું એજ્યુકેશન હોય ને તો એમાં ખર્ચા કરીએ. પણ આ જે સાઈડ ના ખર્ચા છે ને એ મને બહુ જ વધારે લાગે તમારે? પણ બાળકો ની સ્કૂલ માં એવું છે કે
હા એકચુલી કહું તો મારે છે ને બાળક નથી પણ આજુબાજુ વાળાનું જો ફેમિલીમાં જોતા હોય એટલે આપને ખબર પડે કે નહી ખર્ચો બહુ થશે. અને હું મારા હસબન્ડ ને ઘણી વખત કધુંય કે ભવિષ્યમાં ઈન ફ્યુચર આપડ બાળક બેબી આવશે. તો પણ આપડણે એમ થાય કે આપડ અત્યારથી ને એનું શેવિંગ્સ કરીએ કે ઈન ફ્યુચર આપને કઈ પ્રોબ્લેમ ના પડે. પણ આપડણે ક્યારેક તો છે ને એવો વિચાર કે આપડણે અત્યારના જમાનામાં જોઈએ છે કે બાપ એવું દુષ્કર્મ બેટી સાથે કરે છે ને ક્યારેક તો એવું થાય છે ને કે બાળક હોય તોય પ્રોબ્લેમ છે અને ના હોય તો ભી પ્રોબ્લેમ છે. બચપન માં તો આપણે એને એકદમ વ્યવસ્થિત રીતે સાચવીએ છીએ એ સો ટકાની વાત છે. પણ મોટા થઈને બાળક શું કરવાના છે આપડે એમને એટલા ખર્ચા કરીને ભણાવ્યા હોય. અને એ બાળક આપણું શું પરિણામ લઈ આવે તો એના ઉપર ડિપે પેન છે કે, એ ભણસે સારું કે નહીં ભણે. આખી જિંદગી, આખી લાઈફ મા બાપ પરણે પછી મા બાપ બહીના પછીની પોતાની આખી લાઈફ એ બાળક પાછળ વેસ્ટ કરે છે. કે મારા બાળકને હું બધું સારું આપને જે નથી મળલું કે આપડે બચ પણ હું આપડા બાળક ને બધું એને અપાવું. પણ ક્યારેક અમુક બાળકો એવા પાકે છે કે જે મા બાપની નામના પણ શું કેવાય કે સાવું પાણીમાં ડુબાડી દે. અમુક તેવા સાવ બોઈસનેવા લોકો અત્યારે તો જુવાનીમાં જુવાની નું લોય હોય. એટલે બાળકો તો સાવા હલી નીકળ્યા છે કે કઈ જોતા નથી આગળ પાછળ કે કોઈ નું કે શું આપડણે કરીએ છીએ આપણા મા બાપે આપણા માટે શું કર્યું છે અને આપણે શું કરીએ છીએ. આખી મા બાપની લાઈફ બરબાદ કરી નાખે છે અને વૃદ્ધાશ્રમ વધી ગયા છે. કે તમે જોઓ કે મા બાપ ને વૃદ્ધાશ્રમમાં નાખી દે છે તમને આવડા મોટા કઈ્યા મા બાપે અને છેલ્લે મા બાપ ની હાલ શું આવેય છે કે તેમને વૃદ્ધાશ્રમમાં જવું પડે છે. એટલે આ ગરીબી છે તો એમાં પૈસા નહી હોય. તો બાળકોને સારું એજ્યુકેશન નહી મળે. અને સારું એજ્યુકેશન ના મળે એટલે બાળકો આપ- - આપણે સરકારી માનેમાં જ હતા એટલે અહિયાં તો ટીચરો કેવા હોય- - કે ભણાવવું હોય તો ભણાવે ના ભણાવ તો પોતે ટીચરો પણ પોતાની રીતે મસ્ત હોય છે. મગન હોય છે પોતાની લાઈફમાં. અને ત્યાં બાળકો રમતા હોય ફરતા હોય બારે રખોડતા હોય કઈ એટલા- - સ્ટુડન્ટ ઉપર એટલું ધ્યાન નથી આપતા. ટીચર્સ એટલે ત્યાં એક જગ્યાએ પણ મા બાપ ગોફલત ખાઈ જાય છે. કે ત્યાં એમની સ્ટુડેન્ટ છે પોતાના બાળકની લાઈફ બરબાદ કરે છે. તમે શું કો છો તો?
એ મારું પણ એજ કેવું છે કે છે ને આપડે મતલબ કેવું આ આપડાે ગરીબી- - મતલબ ના આવે ને આપણેે પછે કઈ બી મોંઘવારી છે ને પોહોંચી પડે ને- - એના માટે મને એવું લાગે કે આપણે થોડું થોડું સાઈડમાં છે ને બીજી અ આવક ના સ્ત્રોત વિચાર- - બાજુ જેમ કે આજે છે ને- - લાઈને ઘણું બધું કામ મળે છે તો હમણાં હું એ બધું રિસર્ચ કરું છું કે કઈ એવી રીતે ઘરે બે- - ઓલાઈન કામ મળે ને. તો કેવું છોકરાઓ પણ સચવાય ઘર પણ સચવાય અને આપણે થોડીક આવકમાં વધારો થાય ને- - તો ભલે વધારે કઈ નહી તો આપડણે રોજે રોજ નો દૂધ નો કે એવું કઈ ખર્ચો પણ આપડે જો- - પાર પાડી શકીએ ને તો મને લાગે છે કે આપણે થોડુંક મતલબ બચત વધારે કરી શકીએ એમ. અને બાકી તો જે ખર્ચો થવાનો છે એ થવાનો છે બીજે ક્યાંય મતલબ રોજબરોજ ન જે જરૂરિયાત છે. એમાં આપણે બચત ન કરી શકીએ તો એટલીસ્ટ આવકનો સ્ત્રોત વધારવાનું મને એવું લાગે કે- - હવેના જમાનામાં ખરેખર બહુ જરૂર છે એ વસ્તુ વિચારવાની- - તો તમે આ મતલબ આવું ક્યારે કઈ સાંભળ્યું છે કે આવું ઓનલાઈન કઈ કામ કે હોય કે જેનાથી આપણે આવકનો- - સ્ત્રોત વધારી શકીએ.
હા અમે છે ને એવું ઓનલાઈન નું વર્ક આપડે ફોનમાં આવતું હોય પણ અમે છે ને બે ત્રણ વાર ટ્રાય- - કેયરી ને તો ફેક આવે છે સારા એ લોકો એમ કે છે કે તમે પેલા એમાં પેમેન્ટ કરો ને પ- - પછી અ અમે આવી રીતે આપીએ તમે કો છો આપડે આવક નો સ્ત્રોત- - વધારો જોઈએ પણ આ જમાનામાં છે ને હસબન્ડ વાઈફ ને બંનેને કમાવવું જરૂરિયાત છે. એકદમ- - બંને કમાશે તો જ ઘર ચાલશે બાળકોનું સારું એજ્યુકેશન થાશે. તમે સારી રીતે લાઈફ જીવી શકશો તમારા બધા સપનાઓ તમે પૂરા કરી શકશો. તમારા બાળકોને બધી જરૂરિયાત વસ્તુ કે- - એને માગવી ના પડે એને માગ્યા પેલા તમે એની બધી જરૂરિયાતો તમે પૂરી કરી શકો. કે આપડી સારી આપડો આવક હશે તો આપડે બધું બાળકોની બધી- - પ્રાયોરિટી છે એ બધું ઈ લોકોની માંગ હશે આપણે પૂરી કરી શકશું. એજ્યુકેશન પણ સારું આપી શકશો ને એ બધું સારી લાઈફ જીવી શકશે- - તો સારા સારી સ્કૂલમાં જશે તો ત્યાં પણ સારા જ સારા પેરેન્ટ્સ ના બધા બાળકો- - આવતા હાએ તો આ બધાની ફ્રેન્ડશીપ પણ સારી થશે ને મોટા થઈને પણ એ લોક- - લોકો નું વ્યવસ્થિત બધું થાય તો તમે- - તમારા બાળકોને શું કહો છો કે કેવું અ ભવિષ્યમાં? બનવું હોય કે શું છે કે તમે કેવ જરાક?
અ બસ જો એમને પણ એમ મતલબ એવું જ છે કે મેં સારી સ્કૂલમાં બેસાડ્યો છે પણ- - અ મારો મેઇન આ જ હતું કે યુનિફોર્મ ને બુક્સ ને એ બધાના ખર્ચા બહુ વધી જાય છે એવું થાય છે. એટલે હવે હું તો એજ વિચારું છું કે હું પણ કઈક સાઈડમાં નોકરી કેવું કઈ શોધું. કેમ કે જે સરકારી- - સ્કૂલમાં મૂકવાનો તો કોઈ મતલબ વિચાર જ નથી મારો કેમ કે જેવા એ લોકો ના મિત્ર- - મ મંડળ હોય એવી રીતે- - એ લોકોનું મતલબ થાય ડેવલપમેન્ટ પોતાનું કેરેક્ટર એટલે અ મતલબ એની- - સ્કુલ બદલવાનો કેવો તો કોઈ પ્લાન નથી પણ આવ વકત ન સ્ત્રોત જ વધારવો પડશે એટલે હું- - હવે જોઉં છું સર્ચ કરું છું કઈ મળે તો- - તમારા ધ્યાનમાં આવો કઈ હોય ઓનલાઈન કામ કે અથવા તો બહાર જઈને કઈ નોકરી કરી શકે એવું- - તો મને ચોક્કસ જણાવજો.
હા તમે કીધું એ વાતનું ખાસ ધ્યાન રાખીશ અને ઇન ફ્યુચર અમારે પણ બેબી હશે તો તમે જેમ કીધું એ હું પણ કઈક મારું ઓનલાઈન વર્ક શોધું. અને મારા ઘરમાં પણ આવકનો જગ્યા વધે અને હું પણ મારા ઈન ફ્યુચર આવનારા બેબી માટે હું પણ કઈક એના માટે સેવિંગ્સ કરું. એના માટે તમે મને બધું સમજાવ્યું ને બધું તમે મને કીધું એના માટે ખુબ ખુબ આભાર તમારો.
તમારો પણ ખુબ ખબર મજા આવી વાત કરવાની ફરી મળીશું આવજુ
ઓકે.